હેલો. જય શ્રી કૃષ્ણ મોટાભાઈ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
શું ચલે છે.
બસ મજામાં છો ભાઈ તું બોલ.
આજે આખો દિવસ મજામાં છો ને.
હા હા ભાઈ મજામાં છો બોલની.
હમ આજે આખો દિવસ સોશિયલ મીડિયા પર નીટ પરીક્ષા વિશે ચર્ચો જોઈએ પેપર લીક સમાચાર લઈને બધા જ વાત કરી રહ્યા છે.
હા હા મેં પણ જોયું. ઘણા વિદ્યાર્થીઓ ખુબ નારાજ છે ખરેખર જો.
હમ તમે તમે શું વિચારો છો આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ પર શું અસર થાય.
ચૌથ મોટી અસરદાયક માનસિક રીત થાય છે ભાઈ વિદ્યાર્થીઓને લાગે કે મહેનત પણ કરો અને તેનું યોગ્ય રીતે મૂળ પણ નથી મળે વિદ્યાર્થીઓ પોતે આખા વર્ષ મહેનત કર્યા કરે કે આ પરીક્ષા. દઈને તે લોકો સારી કોલેજમાં જયા કરે પણ જયારે તેના સાથે આ થઈ જાય તો એનો મન એ મરી જાય છે અને એનો પાછા. થી ફરીથી મહેનત. કરવાનો નહી થાય.
હા સાચું ઘણા વિદ્યાર્થીઓ દિવસ ના દસ બાર કલાક અભ્યાસ પણ કરે છે અને આવું થઈ જાય તો આ લોકો ન ફર અભ્યાસ ન મન પણ નથી થાય.
સાચો કહો છો અને તેમના માતા પિતા પણ અ ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે.
હમ હા કે કેટલાક તો કોચિંગ માટે બીજા શહેરમાં પણ જાય છે ભણવા માટે.
હા મેં જોયું છે કે બધા લોકો રાજસ્થાનમાં જે કોટા છે ને.
હમ હમ. મને લાગે મને લાગે છે કે પરીક્ષા પ્રક્રિયા વધુ સુરક્ષિત હોવું જોઈએ.
બરાબર બરાબર ટેકનોલોજીનોો ઉપયોગ કરીને સુરક્ષા વધારી શકાય. આપણેે શું આ પુરાના. પેપરમાં લખીને પરીક્ષા આપે છે એ જે જેવો થઈ જવાનું જોઈએ જો પેપર તમારો કમ્પ્યુટરમાં આવે તો એ લીક થવાની સંભાવના. કામડાશે.
હમ અને જો કોઈ ગેરી કરે તો તેની સાથે સામે કડક કારવાહી થવી જોઈએ કોઈ પણ લીક પેપર કરવા માટે જે પણ વ્યક્તિ સામને એનું ઘડી થી ઘડી સજા આપવા જોઈએ. કે બીજો કોઈ કરીને.
હા સાચો કહો છો જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારે પણ નહી.
હમ જો તમારો જો તમારે પરીક્ષા સિસ્ટમમાં એક ફેરાફાર કરવો હોય તો શું કરશો.
હ તો પ્રશ્ન પત્ર. તરીની સુરક્ષા વધુ મજબૂત બનાવવું.
હું તો પક્ષ પત્રીની સુરક્ષા વધુ મજબૂત બનાવું આ પણ સારી વાત કીધું ભાઈ.
હા હા
હું પરીક્ષા કેન્દ્રોની. દેખરેખ વધારું.
સાચો સાચો વિચાર છે તમારો અને હું શું વિચારું છું. તે હું પારદર્શિ વધારવા માટે દરેક સ્ટેમ્પનું યોગ્ય ઓડિટ કરાવવું પહેલા
ઓ હા એ પણ પણ યાર સોશિયલ મીડિયા પર ઘણી વખત એ એફઆઈઓ પણ ફેલાતી હોય અફવાઓ પણ ફેલાતી હોય છે.
તું શું હા એટલે સત્તાવાર માહિતી જ પણ વિશ્વાસ કરવો જોઈએ આપણને
હમ સાચી વાત કોઈ પણ સમાચાર શેર કરતા પહેલા તેની ચક ચકાસણી કરવું જોઈએ.
સાચું કહો છો મનની સૌથી વધારે દુખ વિદ્યાર્થીઓ માટે થાય છે ભાઈ એ લોકો એટલા મહેનત કર્યા કરે આખો સાલ અ એના જો પ્રસંગ પ્રસંગો તહેવાર હોય છે. એને ની અટન્ડ કર આ એને છોડી દે છે. પછી અ કોઈના શાદીમાં જવા હોય ત્યાં પણ એ ની જાય છે કે મારો પરીક્ષા છે. અ મને અભ્યાસ કરવું છે પણ જયારે આટલા મહેનત કર્યા પછી તે લોકોને તેવ ફડ ની થાય અને આવો સ્કેમ થઈ જાય તો મને બોવ જ ખરાબ લા ગે ભાઈ
હમ ખરેખર મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવા સહેલું નથી.
તમને તમે લોકો ક્યારેક એવી પરીક્ષા આપે છે જેમાં બોવ બધો અ તળાવ અનુભવ્યો હોય
બોર્ડ પરીક્ષા દરમિયાન હોય
ભાઈ ભાઈ મારા માટે તો જેઈ અને બોર્ડ બંને જ છે એવું જેઈ પણ આપ્યો હતો
હમ મારા માટે પણ બોર્ડની પરીક્ષા ખુબ ટેન્શન વાળી હતી.
અ જો પરીક્ષા પછી આ વિવાદ થાય તો વિદ્યાર્થીઓનો ધ્યાન પણ ભટકી જાય અને ક્યારેક પણ તો એ અ સુસાઈડ જેવો બળો કદમ લઈ શકે છે. એનાથી એના પરિવાર ને બોવ નુકસાન થાય
હમ હા પરિણામ રહી જોવા પણ ચિંતા વધે
હા અને પરિણામ આવવા પછી જો અ શું થાય કે કાઉન્સેલિંગ અને એડમિશન પ્રક્રિયા પણ અસર થઈ શકે છે એના રીતે
હમ પરંતુ એક વાત સારી છે કે વિદ્યાર્થીઓ હવે પોતાના હકો માટે અવાજ ઉઠાવે છે.
સાચું સાચું હવે તો જો સોશિયલ મીડિયા આવી ગઈ છે તો જો બધા વિદ્યાર્થીઓ છે એ સોશિયલ મીડિયા દ્વારા તેમની વાત ઝડપથી લોકો સુધી પો પહોંચાડે છે.
હમ પણ હંમેશા શાતીપૂર્ણ અને જવાબદારી પૂર્વક પોતાનું વાત રજૂ કરવું જોઈએ.
હા જો તમારી કોઈ મિત્ર આવી પરિસ્થિતિમાં નિરાશ હોય તો તું અ એમને શું તું શું સલાહ આપશે તારી મિત્ર હા તારી
હું કહું કે ભાઈ હિંમત ના હારવી પણ એને તો ભાઈ અંદરથી બો દુઃખ થાય કે ભાઈ હું આવી રીતે રીતના અભ્યાસ કરીને ભણ્યું આટલી મહેનત થી ભણ્યું અને માર્ક્સ પણ સારો આવશે બટ વાપસ રી એક્ઝામ થાય તો એ એટલા માર્કસ વાપસ આવશે કે ની આવશે તે આ આનાથી ટેન્શન તો બો વધે
હા સાચો કહો છો અને એક વાત એ પણ અ કે કે જે એને કે પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો
હા પોતાની મહેનત પણ ભાઈ કેટલી મહેનત કેટલી વિશ્વાસ રાખે બો વાર પેપર લીક થાય છે બધા ઘણા લોકો કઈ કઈ લોકો તો ભાઈ સુસાઈડ કરી દે છે કે એમના મા બાપે કઈ કઈ તો લોન લઈને ભણાવે બાળકો માટે કઈ આ આપણી જેવર બેચીને પડાવે છે.
નય નય સાચો કહો છો પણ જો અ લાંબા ગાળે મહેનત ક્યારેક વ્યર્થ નથી જતી
હમ સાચી વાત આતો સાચી છે મને સૌથી વધારું દુઃખ વિદ્યાર્થીઓ માટે થાય છે ભાઈ એને તો એટલી મહેનત કરીને પણ જો જોઈએ એ ના નથી મળી પાય
હમ હમ એક વાત કહું મને લાગે છે કે વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ પણ હોવું જોઈએ.
હા હા જેથી તે તેઓ તણાવ અને ચિંતા સંભાળી શકે
ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં.
હમ સારું હવે થોડો વિષય બદલીએ આખો દિવસ આજે ચર્ચા સાંભળીને થાકી ગયુંું.
હા ભાઈ આપણા લોકો તો ચર્ચા કરી શકીએ પણ જો જેના સાથે આ. થયો છે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્. ના માતા પિતા છે એના ઉપર શું થાય.
હમ એ તો આપડે લોકોને હા હા તો સાચી.
તે લોકો જ જાણે છે કે અ તેના. સાથે શું થાય જો. અત્યારે ફરીથી લીક. થાય તો એના ભવિષ્યનુંું શું થશે આ બહુ ચિંતા વાળલી વાત છે આપે તો. ખાલી ચર્ચા જ કરી શકે.
હા ક કે અરે બાળકો તો ભાઈ આ તેમનું આખું વર્ષ આ પરીક્ષા માટે આધારિત હોય છે કે ભાઈ આ પરીક્ષા નીકળી તો મને સારી કોલેજમાં એડમિશન મળી અને હું સારી રીતે ભળી શકું ને આજે મારું ફ્યુચર સિક્યોર થઈ જાય. બટ એક્ઝામ માં એવું થાય તો. ભાઈ એનો આખો પૂરો ફ્યુચર પણ જાય.
સાચો કહો છો ભાઈ જે જે બાળક આખા બે ત્રણ વર્ષથી. પૂરા લગ્ન થી મદદ મહેનત કરે છે. એના સાથે જો આવો અન્યાય થઈ જાય. એ બહુ ખોટું છે. હ અ જો આપણે લોકો. પરીક્ષા નહી આપ. આપી હતી પણ આપણને કેવું ફીલ થાય કે એના સાથે ગલત. થું પણ જે પોતે છોકરા આપ્યો હોય પરીક્ષા. એને શું લાગે તને ખબર છે કે.
હમ અરે એને તો ભાઈ બહ બુરા લાગે. હું પણ કેવી રીતે બતાવું તમને લેકન એ તો જે જેના સાથે થાય તે સમજી શકાય. હા અ આપ. આપણે. આપડે બે લોકો એક્ઝામ આપ્યા આપ્યા હોય અને પેપર લીક થાય તો આપડેને કેટલા બુરા લાગે. કે ભાઈ આટલી આ.
આ ચર્ચાથી આપણે અલગ અલગ વિચારોમાં જાણવામાં મળી.
હમ મને તમારું પેપર કેવી ગ બોર્ડ ન પેપર કેવી ગય કેવી ગયા.
મારો પેપર તો બરાબર ગયો પણ મને આશા રાખી. નું છે કે ભવિષ્યમાં જો પરીક્ષા. અ થાય ને તો એને બધું મજ. પોતાને પારદર્શક રાખે.
હમ બરાબર જેથી દરેક વિદ્યાર્થીઓ સમાન તક મળે. હમ ચલો હા જય શ્રી કૃષ્ણ ચલો ચલો.